મિત્ર કેમ?
હા મિત્ર હું મજામાં શુ, તમે કેમ શો મિત્ર?
હા મિત્ર હું પણ મજામાં શુ, મિત્રો તમારું વેકેશન કેવું ચાલી રહ્યું શે?
હા મિત્ર હમ સારું ચાલી રહ્યું છે, હમણાં હમણાં જ એક્ઝામ પયતી ને મિત્ર તમારું વેકેશન કેવું ચાલી રહ્યું છે?
અમારું પણ વેકેશન ચા સારું જ ચાલી રહ્યું શે. તો હું મિત્રો તને એક ટોપિક પર વાત કરવા જઈ રહ્યો શુ. તો એનું નામ શે સ્થાનિક તહેવારો અને પરંપરા આ ટોપિક પર હું જણાવવા માંગુ શુ કે આપણો દેશ અલગ અલગ પ્રકારના તહેવારો અને પરંપરાગત રીતે ચાલતો આવતો દેશ છે. આ ઇતિહાસ થી ચાલતો આવી રહ્યો શે તો હું તમને જણાવું છું કે આપણા દેશમાં કે રાજ્યમાં અલગ અલગ પ્રકારના તહેવારો ચાલી રહ્યા છે અને સૌથી લોકપ્રિય તહેવારો પણ ઘણા બધા છે, તો હું તમને જનાવું છું કે નવરાત્રી, નવરાત્રી ગુજરાતમાં મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે, હંમેશા દાંડિયા અને રાસ આખાય દુનિયામાં પ્રખ્યાત છે આપણા ગરબા. જનાવો છો કે નવરાત્રી ગાંધીનગર કે અમદાવાદ જેવા શહેરમાં રાસ ગરબાનું મોટા પ્રમાનમાં આયોજન કરવામાં આવે સે અને લોકો રાઉન્ડમાં રાસ ગરબા કે દાંડિયા રમતા જોવા મળે સે, તેથી થી નવરાત્રી આપણા ગુજરાત રાજ્યમાં ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને બીજું જણાવશો કે બીજો તહેવાર છે ઉત્તરાયન, ઉત્તરાયન હંમેશા ચૌદમી જાન્યુઆરી ના દિવસે જ ઉજવવામાં આવે સે, તે દિવસે આકાશમાં રંગે બેરંગી પતંગો સવારતા જોવા મળે છે અને આપણા દેશમાં ચૌદ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે તલના લાડુઓ બ નાવવામાં આવે સે અને બીજું ઘણા બધા તહેવાર સે, તો હું જણાવશ કે એક બીજો તહેવાર સે જન્માષ્ટમી, જન્માષ્ટમી શ્રાવન વદ આઠમના દિવસે ઉજવવામાં આવે સે, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસના દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે, તે દિવસે મટકી ફડવામાં આવે છે અને બધા નાચતા હોય છે. અને બીજા ઘણા બધા તહેવારો સે જેમ કે દિવાળી, દિવાળી આપના દેશના મુ ખ્ય તહેવાર સે, જે આસો સુદ કાર્તિકના દિવસે ઉજવવામાં આવે સે, જેમાં ધનતેરસ, કાળી ચૌદશ અલગ અલગ પ્રકારનાં પન નાના નાના તહેવારો આવે સે અને બીજો તહેવાર સે હોળી ધૂળેટી, હોળી ધૂળેટી ના દિવસ સે પ્રહલાદ ભગવાનને લાકડા દ્વારા સ શણગારવામાં આવે સે અને ધૂળેથીના દિવસે રંગ રંગોથી લોકો એકબીજાને રંગો લગાવે સે અને બીજા ઘણા બધા પ્રાદેશિક ઉત્સવો પણ સે, જેમાં હું ડાંગ દરબાર વિશે જણાવું સુ, તો ડાંગ દરબાર એ આપણા આદિવાસીના મુખ્ય તેવાર તરીકે પન છ જે આહવા ડાંગ માં ઉજવણી કરવામાં આવે સે, તો આ વાતને આગળ લઈ જતા તમે શું કેહવા માંગો સો?
હા મિત્ર, તમે કીધુ તેમ આપણા દેશમાં અલગ અલગ તહેવારો ઉજવવામાં આવે છે ને એ અલગ અલગ દિવસ પ્રમાણે હોય છે ને મિત્ર આ બધા તહેવારો આપણા દેશમાં અલગ અલગ એવા દેવતાઓની પૂજા કરે છે ને એ એની અંદર જે આપણા જે પૂજા દરમિયાન અલગ અલગ અ એની પરંપરા છે, કઈ રીતના પૂજા કરવાની છે, એ આપણા જે વડીલો છે ત્યારથી એ લોકો કરતા આવ્યા છે. ને મિત્ર તમે કીધું તેમ આ તહેવારો આપડા અલગ અલગ ઋતુ અનુસાર અલગ અલગ એવા સ્ટેપ બાય સ્ટેપ આના પછી આ તહેવાર, આના પસી આ તહેવાર એવા આવતા હોય છે વરષ દરમિયાન ને આ તહેવાર દરમિયાન મિત્ર આપણે જોવા જઈએ તો બધા અ જે લોકો હોય એ તે દિવસે ફ્રી હોય છે, પોતાનું કામ મૂકીને એ લોકો એ તહેવાર ઉજવવા નીકળી પડે છે ને મિત્ર એ તહેવારની અંદર જે ઉજવણી કર અ કરતી વખતે જે પણ આપણા જે વડીલો છે કે જે પણ એ પરંપરા જાનતા હોય તે માણસો પહેલા તો એ પૂજા કરે છે અને ત્યાર બાાદ પૂજા કરીને પછી જે કઈ પણ તહેવારની જે આગળની વિધિ છે એ કમ્પ્લીટ કરે છે ને પછી આપણે એનું અ પૂર્ણ એન્જોય કરતા હોય છે. ને મિત્ર તમે કીધું તેમ અલગ અલગ તહેવાર અલગ અલગ રાજ્યો માટે પ્રખ્યાત છે, જેમકે આપણા માટે જે આપણે ગુજરાતમાં જોવા જઈએ, તો તે રાસ ગરબો જેમ કે આપણો જે ગુજરાત છે તે ગુજરાતીઓ માટે ગરબા રમવા માટે પ્રખ્યાત છે, તો જે નવ દિવસનો જે ગરબો હોય છે નવ દિવસની જે નવરાત્રી હોય છે, તે દરમિયાન આપણે જોવા જઈએ તો અલગ અલગ એવા, અલગ અલગ જગ્યાથી જે મેળો ભાર તો બધા નાચવા જતા હોય છે દાંડિયા રમવા જતા હોય છે, ને અમુક તો એવા લોકો હોય છે મિત્ર કે જે લોકોને ગરબા નથી રમવા રમતા આવડતું તો એ જયારે રજા હોય છે, જ્યારે કે ગરબો આવવાના બાકી હોય છે, ત્યારે એ લોકો ક્લાસીસ કરવા જતા હોય છે, અલગ અલગ સ્ટેપ ના એ લોકો ક્લાસીસ કરતા હોય છે, ને પછી જયારે એ ગરબા આવે છે ત્યારે પછી એ લોકો તે દરમિયાન નાચતા હોય છે, તો એ દરમિયાન મોટા પ્રમાણમાં આપણને લોકો નાચતા હોય છે, કારણ કે તમે જો જોતા હશો મિત્ર એક ગોળ કુંડાળ કરીને અંદર કેટલા બધા લોકો નાચે છે, બધા એન્જોય કરે છે, એક સાથે કારણ કે તે દરમિયાન ખુબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, ને એ લોકો એન્જોય કરતા હોય છે, ને મિત્ર કીધું તેમ જે દિવાળી છે તે આપણા દેશનો મુખ્ય તહેવાર છે, ને મિત્ર તે દિવસે અલગ અલગ જગ્યાએ કે બધી ભારત દેશમાં રજા જ હોય છે. ને તે સમય દરમિયાન આપણેે જોવા જઈએ તો, અલગ અલગ એવી કંપનીઓ માંથી કે અલગ અલગ જે પણ લોકો કામ કરતા હોય એ લોકોને અલગ અલગ બોનસ આપવામાં આવે છે, ને એ દરમિયાન એ લોકોને બોનસ મળે છે ને પછી એ લોકો ઘરે જતા હોય છે, ને મિત્ર આપણે એમ જોવા જઈએ તો એ તહેવાર દરમિયાન જે આપડા પહેલાના પૂર્વજ હતા, તે કઈ રીતના પૂજા કરવાનું, કઈ રીતના કઈ રીતના પૂજા કરવા એ લોકો પહેલાથી જ જાણતા હતા, ને પહેલાથી એ લોકો વડીદો પાસેથી લેતા આવ્યા છે કારણ કે જે પરંપરા છે, તે લોકો સાચવી રાખવા માંગે છે, ને મિત્ર આપણે જોવા જઈએ તો અલગ અલગ તહેવાર ની અંદર આપડણે અલગ અલગ દેવતાઓની પૂજા કરતા હોય છે, જેમ કે આપડે જોવા જઈએ તો ગરબાની અંદર આપડે, અંબા માતાજી ની પૂજા કરવામાં આવે છે, જેમકે ગણેશ ચતુર્થી પર આપણેે તમને ખબર જ હશે કે ગણપતિ તી બાપાને આપણે પૂજવામાં આવે છે, ને દિવાળીની અંદર આપડે અ ભગવાન શિવ ની આપણેે પૂજા કરવામાં આવે છે, જેમ કે અલગ અલગ તહેવારની અંદર આપણેે અલગ અલગ એવા દેવતાઓની પૂજા કરવામાં આવે છે, ને એ દેવતા ને આપણે જે વડીલો છે, તે સમય દરમિયાન એ લોકોની પૂજા કરતા હોય છે, ને પછી પૂજા થઈ ગયા પછી આપણે જે પણ આપણું જે મનોરંજન હોય, જે પણ આપણું અગાઉનું કાર્ય કરવાનું હોય એ આપણે કરતા હોય છે મિત્રો. ને મિત્ર આજના સમયમાં આપણે જોવા જઈએ તો જે આપણે આ બધા તહેવારો છે, તે તહેવારો એટલા માટે નથી કે આ ખાલી આપણે એન્જોય કરવાનું છે, પણ મિત્ર જે તહેવારો છે એ એક પ્રકારના સંબંધોને મજબૂતાઈથી જોડી રાખે છે મિત્ર, કારણ કે મિત્ર તમને ખબર જ હશે, કે જે જયારે રજા રજા કોઈ હોતું નથી, ત્યારે જે પરિવારના લોકો હોય છે તે બધા પોતપોતાના કામ પર જતા હોય છે. પરંતુ મિત્રો આપડે જોવા જઈએ, જયારે કોઈ પણ તહેવાર આવે, ત્યારે ગમે ત્યાં ગયેલા માણસો હોય તે પોતાના ઘરે આવે છે, ને ઘરે આવીને પછી બધા લોકોને મળે છે, ને મિત્ર પછી એ લોકોનું જે વચ્ચે જે પણ કઈ સંબંધ હોય, તે મિત્ર ખુબ જ મજબૂત થાય છે ને મિત્ર જો એ લોકો સાથે તહેવાર ઉજાવે, બધા લોકો આવે તો આપણેે જોવા જઈએ તો તહેવારો એક એકતા ન પ્રતિક છે એવું કએ તો ચાલે. કેમ કે મિત્ર તહેવાર એ બધા એકતાથી બધા ઉજવતા હોય છે, ને મિત્ર આપણે જોવા જઈએ તો ભારત દેશમાં, કોઈને એવું કીધું નથી કે તમે આજ તહેવાર રાખી શકો છો, એમ જોવા જઈ તો મિત્ર આપણે ભારત દેશની અંદર અલગ અલગ તહેવારો ને અલગ અલગ એવા જાતિના લોકો રહે છે, મિત્ર ને આપણે જોવા જઈએ તો જે ભારત દેશ છે, તે અલગ અલગ અ તહેવારો માટે પ્રખ્યાત છે, તો શું તમે થોડી ઘણી વધુ માહિતી આપશો મિત્ર?
હા તમને વધુ માહિતી આપું છું. સ્થાનિક તહેવારોને પરંપરા ગતના મોટા પ્રમાણમાં ફાયદાઓ પણ જોવા મળે છે, એટલે કે સામાજિક ફાયદા, એટલે કે એકતા અને ભાઈચારો વધે છે નવરાત્રીમાં આખું ગામ ગરભે જમે છે. એટલે કે, જાતિ ધર્મ ભેદભાવ ભૂલીને લોકો એક જૂથમાં અને એકતા અને ભાઈચારો રાખે છે અને, સંબંધો પણ મજબૂત થાય છે રક્ષાબંધન ના દિવસે ભાઈ બહેનો, ભાઈ બીજ જેવો કુટુંબનોો પ્રેમ પણ વધારે થાય છે અને સંબંધો મજબૂત બને શે અને તહેવારોના કારણે આર્થિક ફાયદાઓ પણ જોવા મળે છે સ્થાનિક રોજગારી ઉત્તરાયણ પતંગ દોરી બનાવનાર નવરાત્રીમાં ચન્યા ચોળી વેચનાર દિવાળીમાં મીઠાઈ વેચનારને રોજગારી મોટા પ્રમાણમાં મળે છે અને આ થવું જ જોઈએ અને જેમ કે પ્રવાસમાં ઘણા બધા દેશ વિદેશના લોકો પણ આવે શે અને આપણે અલગ અલગ પ્રકારના ફાયદાઓ થાય શે અને માનસિક પણ ફાયદા થાય શે આપણા તણાવો દૂર થાય શે આપણે નવરાત્રિમાં દોડમ દોડ નાચ્યા કરવાથી આપણી શક્તિમાં જુસ્સો રહે શે અને કોઈ પણ પ્રકારનો આપણામાં નમ તું નથી આપણને ઘણા બધા આરોગ્યમય ફાયદા પણ થાય શે ગરબા નવ દિવસ રમવાથી આપણું શરીર કરકસર રીતે થાય શે અને આપણે ઉપવાસ પણ રાખે શે. જેનાથી આપણું પાંચન શક્તિ સુધરે શે. તેથી આ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી શે. તહેવારા તહેવારો આપણે પરંપરાગત રીતે ઉજવતા જ રહ્યા છીએ તેથી આપણે પરંપરા રાખવી જ જોઈએ.